હ, હા. કેમ, છું.
ભ, તમે કેમ છો.
બસ મજામાં શું કરો છો
બસ આ યુટ્યુબ પર ફૂડના વિડીયોઝ જોઈ રહ્યા હતી હવે એકદમ ભૂખ લાગી ગઈ છે મને
ઓહ હો હ ફૂડ વિડીયોઝ જો એટલે ઓટોમટિકલી ભૂક તો લાગી જાય
સિરિયસલી જ્યારે ચીઝ વાળા વિડીયોઝ જો ત્યારે એકદમ કંટ્રોલ જ નહી રહેતો ત્યારે તો બૂખ ઉપર
સેમ મિડ નાઈટ ફૂડમાં રીલસ જોવું બિગેસ્ટ મિસ્ટેક છે
એક્ઝેક્ટલી પછી કિચનમાં કઈ ખાવાનું સર્ચ કરવું જ પડે એ ટાઈમ પર
તમારો ફેવરેટ ફાસ્ટ ફૂડ કયો હશે
તમારું
હમ્મ મને બર્ગર ને ફ્રાઈઝ નો કોમ્બો બહ ઓછો લાગે
ક્લાસિક કોમ્બોઝ છે તમારો તો
યસ
સ્પાઈસી પ્લેન ફૂડ બિલકુલ ફૂડ ની ગમે મને
સેમ હો થોડું સ્પાઈસી હોય તો ટેસ્ટ ડબલ થઈ જાય ફૂડ નો
હા જય્યારે સ્ટ્રીટ ફૂડની અંદર એકદમ સ્પાઈસ એકદમ ઇમ્પોર્ટન્ટ છે ટાઈઇમ પર
પાણીપુરી લવર છો
ઓવિયસલી ગુજરાતમાં એના પાણીપુરી ના ગમે પોસિબલ છે એ વસ્તુ
ટ્રુ ટ્રુ સ્વીટ પાણી કે સ્પાઈસી
સ્પાઈસી એકદમ
ગુડ
તમને કયા સ્ટ્રીટ ફૂડ વધારેા ગમે
મને વડાપાઉં દાબેલી સેન્ડવીચ
વડાપાઉં અચ્છા વડાપાવ વધારે ફેવરેટ લાગતું છે તમારું
હા વડાપાઉં મારું ફેવરેટ છે એકદમ બટર ચીઝ નાખીને મસ્ત લાગે એકદમ
અચ્છા ચીઝ પણ
હા ચીઝ મૂકી દો એટલે બધું ટેસ્ટી થઈ જાય
તમને કુકિંગ આવડે છે
બેઝિક આવડે છે ચાલી જાય
અચ્છા બેઝિક એટલે શું મિનિંગ અરે મેગી
અ યસ મેગી પાસ્તા છે કોફી છે બસ એવું બધું થઈ જાય
બરાબર એટલે મારા જેવું જ છે એમ ને
તમને કઈ બનાવતા આવડે અચ્છા તમને શું પ્રોપરલી બનાવ ત આવડે છે સોરી.
મને સેન્ડવીચ ને બર્ગર એવું સારી રીતે આવડે છે.
હા હા શેફ. સ
થેન્ક યુ થેન્ક યુ.
હું એક વાર કેક બનાવ્યો હતો પણ પૂરા. કિચન ની હાલત ખરાબ. થૈ ગયો અત્યારે ટાઇમ પર.
એટલીસ્ટ એફર્ટ તો કર્યું કેક માટે.
ટેસ્ટ એ સારું હતું લકિલી.
હ તો એજ તો મેટલ કરે.
તમને સ્વીટ ફૂડ વધારે ગમે કે પછી સ્પાઈસી ગમે.
હમ એમ તો જોવા જઈએ તો સ્પાઈસી ગમે પણ સ્વીટ બી બહુ ગમે છે. જેમ કે કાજુ કતરી થઇ ગઈ. તે મારી.
કાજુ કાજુરી બધાની જ ફેવરેટ. અને ઇ જ બધાની વીકનેસ પણ હોય છે.
હ એક પીસ થી ચાલુ થાય ને કા પછી બોક્સ એક બોક્સ બે બોક્સ પુરા થઇ જાય ખબર જ નઇ.
એક્ઝેક્ટલી હ
તમને ચો.
બઉ બઉ ભાવે એકદમ ડા. ચોકલેટ તો એકદમ ફેવરેટ છે મારી.
ઓ હો હો મેચ્યોર ટેસ્ટ છે.
મેય બી.
હું તો ડેરી મિલ્કવાલી સિમ્પલ કેટેગરીમાં આવું છું.
ક્લાસિક ચોઈસ છે તમારી તો.
તમને હોમમેડ ફૂડ વધારે ગમે કે સ્ટ્રીટ ફૂડ.
ઓનેસ્ટલી હોમમેડ એકદમ બેસ્ટ લાગે મને.
લાગતું નથી આઉટ અહ ફાસ્ટ ફૂડ જોઈને તમારી એક્સાઈટમેન્ટ કઈ અલગ જ લાગે છે.
પણ મને ઘરનું જ ફૂડ એકદમ કમ્ફર્ટેબલ લાગે હ.
એવું છે સ્પેશિયલી મમ્મી ના હાથની હોય તો મજા જ આવી જાય.
મલેજ.
તમારી ફેવરેટ હોમમેટ ડિશ કઈ છે?
પાવ ભાજી એકદમ ભાવે મને, તમને શું ભાવે?
ઓહો મન તો સિમ્પલ દાળ ભાત જ ભાવે.
સિમ્પલ પણ એકદમ બેસ્ટ છે હ તમારું ફૂડ.
અરે એકદમ જ રેન હોય ત્યારે દાળ, ભાત ને શાક હોય તો મજા આવી જાય.
રેની વેધર માં ભજીયા પણ સારા લાગે. અરે બિલકુલ. જારે વગર તો કઈ વરસાદ સારો લાગતો હોયશ.
ચાય વધારે ગમે કે કોફી તમને.
કોફી વધારે ગમે મને એી ડાર્ક તમને કઈ ભાવે.
મેં તો ચાય પર્સન છું રોજ ચાય જોવેને જોવે જ યસ. બિલક બિલકુલ બિલકુલ.
હું તો કોફી કોફી જ ભાવે ડાર્ક કોફી.
એવું છે સ્ટુડન્ટ લાઈફ સ્ટાઈલ એમ ને.
હન્ડ્રેડ પસેન્ટ.
તમને બ્રેકફાસ્ટમાં શું ગમે.
મને અમ પોહા થઈ ગયા ઢોસા છે સેન્ડવીચ છે થેપલા છે એ બધું મને ચાલી જાય તમને શું ભાવે એ ટાઈમ પર.
મને તો રોજ થેપલા જ જોઈએ.
હા હા ગુજરાતીમાંહેબ એકદમ.
પ્રાઉડલી ગુજરાતી.
થેપલા વીથ આચાર મસ્ત લાગે.
અરે અને ટ્રાવેલમાં તો એ બેસ્ટ પાર્ટનર.
ખુબ સાચું.
ટ્રાવેલિંગ ની વાત નીકળી તો તમને ટ્રાવેલિંગમાં કયું ફૂડ ટ્રાય કરવું ગમે.
અ ન્યૂ પ્લેસ જો ને એટલે લોકલ ફૂડ એકદમ કમ્પલસરી ટ્રાય કરું જય્યારે પણ જાાવ.
સેમ સેમ જં ભી જગ્યા. ન જાય તો ફૂડ ખાય તો જ આપણને કલ્ચર ની ખબર પડે.
હા કેમકે બધા ન અલગ અલગ હોય ને.
સાઉથ ઇન્ડિયન ફૂડ ગમે તમને.
અમ હા ક્રિસ્પી ઢોસા એકદમ બેસ્ટ લાગે.
અને ના તો જો કોકોનટ ચટણી હોય તો મજા જ આવી જાય.
હા સંંભર વિધાઉટ લિમિટ લઈ લો મે તો.
અનલિમિટેડ રીફીલ ની હેપીનેસ જ અલગ હોય ને
બસ અચ્છા.
ફેવરેટ છે.
આમ નૂડલ્સ છે રાઈસ છે એન્ મંચુરિયન છે એ બધું મને ભાવે ને તમને.
મારે તો મંચુરિયન કોમ્બો મંચુરિયન એન્ડ ફ્રાાઈડ રાઇસનો કોમ્બો બેસ્ટ.
સ્ટ્રીટ સ્ટાઈટ ચાઇનીઝ મસ્ત લાગે પણ હ.
સ્ ફૂલ સ્પાઈસીને સ્મોક.
બિલકુલ નહી હોય પણ ટેસ્ટી હોય એટલે ચાલી જાય વાંધો નહીં આવે.
અ હેલ્ધી તો ઠીક છે પણ ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને.
અચ્છા જીમ પીપલ જોઈ દેશે ને આ તો એ લોકો એકદમ અપસેટ થઈ જશે કે આ લોકો શું કરવા બેસેલા છે.
એ તો ચીટ ડે બોલીને બધું. બધું જસ્ટિફાય થઈ જશે. તમને આઈસ્ક્રીમમાં કયો ફ્લેવર ફેવરેટ છે.
અને તમને શું ભાવે.
મને બટરસ્કોચ કોકોનટ એવું બધા જ ભાવે.
હા, હા, ઓલ્ડ સ્કૂલ ચોઇસ છે એકદમ તમારી.
રિલાયબલ છે ને ટેસ્ટ સારો આવે એનો.
ચાલે બહુ ઉનાળામાં તો હંમેશા ખાઈ શકીએ છીએ આપડે એટલે ચાલી
હમ્મ, સ્પેશલી નાઈટમાં વોક માટે નીકળ્યા હોય ત્યારે
હા, હા, હા, હા.
તમને રેસ્ટોરન્ટમાં ફેન્સી ફૂડ ગમે કે સિમ્પલ?
સિમ્પલ ડેસ્ટેજ મન તો બેટર લાગે એટલું કઈ નહી ફાવે.
સેમ પ્રેઝન્ટેશન કર તા ટેસ્ટ
યેસ, યેસ, હંડ્રેડ પર્સન.
શેર કરવું ગમે?
ડિપેન્ડસ કે મેં કોના સાથે છું, તો જ કરું શેર.
ઓ-હો-હો, સેફ આન્સર એમ ને. હું ફ્રાય શેયર કરું પણ ડેઝટ તો મુશ્કિલ છે મારામાં.
એકદમ-એકદમ હાર્ડ ટાસ્ક છે એ વાલો તો.
એ જ ને ડેઝર્ટ નહીં શેયર થાય કોઈ-કોઈ વાર તો.
તમને મિડ નાઈટસ માં એકદમ ક્રેવિંગસ આવે કે? આવ તો શું કરો એ ટાઈમ પર?
કિચનમાં જાવ અને ફ્ર્રીજ ખોલું અને બધા કબાટને એવું બધું ખોલી-ખોલીને ચેક કરું, કશે શું ખાવાનું મળી જાય.
અને કંઈ મોસ્ટલી એકદમ ઇન્ટ્રસ્ટિંગ મલે કે નહી?
આ પછી બિસ્કીટ ખાઈ ને કોમ્પ્રોમાઈઝ
ક્યારેક ક્યારેક પણ પછી ખુદ બનાવવાનું મન થઈ જાય.
તોય
સીરયસલી-સીરયસલી.
ફેસ્ટિવલમાં કયું ફેવરેટ હોય ફૂડ છે તમારું?
પેલું ચકરી હોય, સ્વીટ હોય, લું ઘુઘરા હોય એ બધું મને ખાવાનું અચ્છું લાગે.
અચ્છા. અચ્છા-અચ્છા. મને તો કાજુ-કતરી જ ગમે ને મઠીયા કોઈ-કોઈ વાર ચાલે.
અચ્છા, ફેસ્ટિવલમાં ફૂડમાં કેલરીઝ કાઉન્ટ નહી થતી હા.
ફેસ્ટિવલ ના રૂલ્સ અલગ હોય ને.
અચ્છા, બરાબર.
તમને કેફેઝ ગમે?
હા અગર ત્યાં શાંતિ હોય એન્વાયરમેન્ટ સારું હોય તો પછી ગમે.
લાઉડ મ્યુઝિક વાા કેફે એમ બી ટાયરિંગ લાગે.
બઉ બઉ, એમ બી એમ બી જયારે વાત કરે ત્યારે કઈ બી સંભળાય પણ નહી તો પછી મતલબ બ શું છે ત્યાં જવાનો.
ફૂડ કરતા ફોટોઝ વધારે લેતા હોયતા લોકો.
હા તો હવે ઇન્સ્ટાગ્રામીધું જનરેશન છે તો પછી તો લઈશે જ ને.
એ તો સાચી વાત છે હવે.
હા તો પણ એકદમ જો ફૂડ એકદમ એસથેટિક હોય તો ફોટો એ લોકો લેવાના જ છે એકદમ.
હમ સ્પેશયલી ચીઝ પીઝા ન જે ચીઝ ફુલ થાય તેના ફોટોસ.
હા અને એના વિડીયો બધા ડેન્જરસ હોય
ભૂખ ઇન્સ્ટન્ટલી ડબલ થઈ જાય આપડી. તો ઓનેસ્ટલી પાછું રાતના જો વિડીયો આવી જાય એવા તો તો ગેમ ઓવર થઇ જાય.
આજે પણ હવે એકદમ મને પ્રોપર ભૂખ લાગી ગઈ છે.
અરે હવે સેમ યાર આ કોન્વર્ઝેશન થી હજુ ભૂખ લાગવા લાયગી.
અને આનાથી જ એક ફૂડ મેન્યુ પણ બની ગયું છે
હ હ દરેક લાઈન પછી અલગ અલગ ક્રેવીંગ વધી ગ
સીરયસલી હં
ઓ કે હવે કંઈક ખાઈ લેવું જોએ
હા અવે ઈચ્છા તો એજ છે કે બસ હવે કિચનમાં જઈને હવે કઈ બનાવીએ મસ્ત ગરમ ગરમ
અચ્છા અચ્છા શું બનાવાનો વિ ચાર છે તો?
ચાર બનાવાનું તો નથી મન તો થઈ રહ્યું છે કે ઝોમેટો કરી દઉં
અવે તો લેટ થઈ ગયું ને પન ક બનાય લો કાં તો મારા જેવું સેન્ડવીચ હાતે કોમપરો સૌરી બસ્કીટ હાત તે કોમ્પ્રોમાઈઝ કરી લો
હમ્મ પણ બોહ ભૂખ લાગેલી છે નઈ મજા આવે
તો બિસ્કીિટમાં ચીઝ નાખી દો ચીઝ નાખે તો એમ બી બધાનો ટેસ્ટ અલગ જ
હા શટઆપ એવું નહી કરી શકતી
અરે રીયલી કોઈ બી વસ્ વસ્તુમાં ચીઝ નાખો એટલે એનો ટેસ્ટ અલગ જ થઈ જાય
અચ્છા બરાબર પણ એના અંદર એ વસ્તુ ગરમ હોવું જોઈએ તો લાગે
હા તો કઈ નઈ ને આપડે બી સ્કિટ ને ગરમ કરી દો તમે ને આજે કઈ નવું ટ્રાય કરો આ ગુજરાતી એક કે તો છે ગુજરાતી ફૂડ ટ્રાય કરવા કે એટલે એ તો પછી મજા જ આવી જશે તમને ખાવામાં
અચ્છા ઠીક છે કઈ નઈ ચોલો તો ટ્રાય કરીને આવું
હમ્મ કરો કરો ટ્રાય કરે બાય.
બાય બાય.
બાય બાય.